હેલો, હેલો જય શ્રી કૃષ્ણ.
કેમ છો?
બસ મજામાં મજામાં, તમે કેમ છો?
ઓ ફ્રી થયા કે નહી?
હવ ફ્રી થયા બસ હમણાં જમી કરીને ઉભા થયા અમે
અચ્છા અચ્છા બસ કઈ નઈ અમે કાલે તમારી એડવર્ટાઈઝ જોઈ હતી તો મેં કીધું પૂછું મારે બેબી ને ના મતલબ પ્રોગ્રામ હતો સ્કૂલ માં હા એને છેને મતલબ કેવી કલ્ચર રિગાર્ડિંગ પ્રોગ્રામ હતું તો મારે છે ને મતલબ કે મેં વિચાર્યું કે એની ચન્યા ચોળી મતલબ કે સીવડાવું અને
હમ અત્યાર તો અતાર પેલો નોડ તવીયા વહીયા ગયા છે ને એ ઓર્ડર્સ બી બહુ આવે છે તમારે કેવી રીતની સીવડાવી છે
અચ્છા મારે તમે થોડુંક આઈડિયા આપો આજકાલ કેવી ચાલે છે મબ નાના છોકરાઓ ન થોડુંક કામ સ્ટ્રેપ્સ વાળી બી ચાલે
હા સ્ટેપ બોડી બી જે પછી બેકલેસ પેલી સિંગલ દોરી વ આવે છે ને ઝીકઝેકમાં એ ટાઈપની બી છે જેમાં સ્ટેપ્સ ના હોય ખાલી ટ્યુબ ટોપ ટાઈપ પણ
અચ્છા એવું
હા એમાં સ્ટ્રેપસ ના હોય એ
મતલબ કે છોકરી નાની છે આમ તો ચાલે પણ સરસ લાગવી
હા, એ અત્ય્યારે આજકાલ નું રિવાજ ચાલી રહ્યું છેજ લેટર છે. તો તમે આવો એકવાર વોટ બુડિકમાં એવું હોય તો બઉુ બધા ઓપ્શન છે હવે તો કેટલા બધા ફૂલ સ્લીવ નું બી છે. પછી અહ સિવલેસ બી છે. હ. તો ડિઝાઇન તમારે જે રીત ની ગમે એ રીતે તમે મને કેજો.
હા, તો હું શું કતી હતી કે આપડે ચ અહ નીજે ચરણીઓ હોય ને નીચે પહેરવાનો? ઘાગરો એમ માં એક તો કળીયો વાળો આવે છે. પછી એક ઓલું આવે છે ચુન્નટો વાળું ઓલું તો એમાં ચપટીઓ નાખી ના ખીને પછી એક અમબરેલા બી આવે છે
હમ આપડે તો બધું સીવી જોઈએ તમારે પણ આ બ નાની છોકરી છેને એટલે પેલું અમરેલા અને કોટન ટાઈપ મને એને સારું લાગે ને
અચ્છા પણ મારે છે ને હું કેતી હતી મારે કળીઓ વાળો સીવાવુ છે એટલે ને વધારે ઘેરો જોઈએ મારે તો
ઘેર તો આમાં ભી આવશે પણ એ છોકરી પછી સંભાળી નહી પાવે કેમ કે હેવી હોય છે
એવું હા અને મારે બોર્ડર બી લગવાવું છે નીચે તો બોર્ડર એમાં શું કોડીઓ વાળું લગાવવા આવું કે કેવું લગાવું શું લગાવું તમે
કોડિયો વાળો સારું લાગશે કલર ઉપર જાય ને હવે કલર કયો ચણિયાનો કલર કેવો છે અને એના ઉપર કઈ બોર્ડર સારી લાગશે ગોલ્ડ
જો સારું તો તમે એવું કોને કે ચણીયા ચોડી માટે ફેબ્રિક પેલા તો કો મને શું લાવું અ એક તો આવે છેું બાંધણી ટાઈપ ન એવું લાવું કે બધું પ્લેન કોટન પ્રિન્ટેડ લાવું શું લાવ મને તો ખબર
કોટન ઉપર પ્રિન્ટેડ બ્લાઉઝ લાઓ
હમ્મ.
નીચે પ્લેન કોટન નું પ્લેન કલર લાવો કેમ કે ઉપર પ્રિન્ટેડ હોય નીચે પ્લેન હોય ને તો બેટર ઓપ્શન એટલે કોન્ટ્રાસમાં સારું લાગે અને એના જ કોન્ટ્રાસ્ટમાં મ ચૂનની ચૂનરી અલગ થી લાઓ અલગ.
અચ્છા. ના મારે મારો વિચાર એવો હતો કે હું ને સફેદ લાઉ અને એમાં બોર્ડર લ ગાળું મેરૂન અને બ્લેક કલર. નો કોમ્બિનેશન કરીને અને મેરૂન દુપટ્ટો ઉપર વ્હાઈટ ના ઉપર.
સરસ લાગશે એ તો.
અને આપડે બ્લાઉઝ ના નીચેન કોડીઓ વાળી લેસ આવે એ લગવાળું. અને ક્યાંક ક્યાંક તમે કોડિયો ટાંકી દેેશો?
હા એ તો થઈ જાય તો એમાં કઈ વાંધો નથી
અચ્છા તો દુપટ્ટા માં બી મતલબ ઓલા ચાંદલા નહી આવતા ગોળ ગોળ શી ઓલું અ કાચ નું હા હા હા હા એ ક્યાંક ક્યાંક લગવાડી ને હા મીરર વર્ક તમારે જોઈએ તો તમારા ત્યાં થાય છે મિરર વર્ક
હા છે પણ એમાં બી અલગ અલગ છે નાના સાઈઝ છે મોટા સાઈઝ છે પછી પેલાા ત્રિકોણ માં બી આવે છે હમ એ તો તમે આવજો એટલે તમે જોજો બઉુ બધું છે એવું તો જરૂરી નઇને કે હું આનું ચણિયા ચોડીનું જ કરું આ તો અત્યારે નોરતા આવી ગયા ને એટલે ઓર્ડર બહુ આવે છે એમ તો હું બઉ બધું સીવીડી દઉં અનાર કલી છે સૂટ છે પછી સાડી છે બધ બધું આવડે એમ? એવું હોય તો તમારે જો જૂની સાડી સાડીનો કાપડ હોય તો એ લેતા હોય, એની બી ચણિયા ચોરી બની જાય.
હા, એ સારું, તમારું આઈડિયા. એક તો શું નાના છોકરા પહેરે ને હવે એક વખત પહેરસે, બીજી વખતમાં તો નાની
એજ ને એટલે સ્પેશલ સીવડાવું હં.
હા, પણ એક તો સ્કૂલે પ્રોગ્રામ છે ને તો મને એવું હતું કે, કંઈક અલગ બનાઈને મોકલું એને હું.
હા, તો એ તો તમે સાડીન કાપડ લાવશો તો એમાંથી બી બની જાય. એમ તો કઈ ટેન્શન જેવું વાત નથી.
અચ્છા! હઉ, કંઈ નઈ એ તો, હું ચલો જોઉં. પછી એની સાથે આ હું શું કેતી તમારા મતલબ ત્યાં કયા અસેસરી વગેરા બી તમે રાખો છો, કે ખાલી મતલબ કી સીવો જ છો?
બધું રાખીએ એસેસરીઝ માં. તો પછી પેલા ઓક્સીિડાઇઝ વાળા બી છે, આજકાલ તો ઓક્સીિડાઇઝ બો ચાલી રહ્યા છે. પછી પેલા ચોક હં, પ પેલા ચોકર છે, ચો ચોકર ગળામાં પહેરવાના ની આવતા?
હા
એવું છે. પછી જુના ટાઈમમાં લો કો બંગડીઓ પહેતા હતા ને અહિયાં શોલ્ડર સુધીની, બાંય સુધી ની, એ બી છે. બધું જ ટાઈપ નું છે મારા જોડે બધું ટાઈપ નું છે. તમારે એક વાર છે ને અહિયા આવું પડશે હમ પછી જ તમને ખબર પડે.
એ તો કોઈ નઈ હું જોઈશ એક તો એમ ને હવે હું ક ચનિયાચોળી સીવડાવું પછી એની સાથે ની એકસિસરીજ શોધવા મારે માર્કેટ ફરવું પડશે બઉ બધું ને ડા ડિયા ને બધુ માથે તામણ વગેરે એવુ બી પેરેને? ને એવું જ હા બધું માટે ક મારે ફરવું પડશે પછી માર્કેટ એવું હોય તો મને એક જગ્યા માંથી બધું મળી જાય ને તો મારો ટાઈમ બચે માર્કેટ નો.
હા, હા સાચી વાત છે.
તો હું એજ કેતી કે ભાઈ તમારી મેં એક બે વિડીયો બી જોઈ તી તો મેં કીધું પૂછું કઈક આ બધું તમારું જ છે કે એમજ ખાલી
મારી જોડે પાઈ આજકાલ પેલા બધા ટેટ ટુ પણ કરે ને સ્ટીકર વાળા ખબર કરીને જાય બધા એ બી છે. બેક સાઈડ કરે હેન્ડસ ના અહિયાં હાથ ની શોલ્ડર પર કરે. પઈ આંખ ના નીચે કર એ રીતના બી મારી જોડે ટેટુ બી છે. સ્ટીકર વાળા કઈ નઇ કરવાનું એ સ્ટીકર ચોટાણવાનું પાણી થી હલકું હલકું એના ઉપર પાણી લ ગાવાનું એટલે ચોંટી જાય એ અને ચોવીસ કલાક ટાઈમ જેટલું રહે
હા એટલે તમારા ત્યાં મતલબ બધું મળી જશે હેને તમારું પછી વધ મોટું શોરૂમ જેવું હશે પછી એને એમાં અલગ અલગ બધી એ હશે
હા એટલે નાનું એવું બુટ ટીક જ છે પણ સામાન બધું રાખું હું એમ
અચ્છા એવું
પછી પેલી હૈર્સમાં બાંધ દની દોરી નથી આવતી રંગબિરંગી દોરી ચાલી હતી આજકાલ એ બી છે એ તમારે હેરસ્ટાાઈલ ના કર્યું ને તો તમે એ નાખી દો પેલી ફ્રેન્ચ ચોટલી કરીને વચ્ચે વચ્ચે રી બના પડી જેમ પ પરંદા ને ના કે પંજાબી લોકો એ રીતે નાખી દેવાનું એમાં જે ફ્રેન્ચ માં નાખી દેવાની કાતો કોઈ સારી હેર સાઈલ કરીને અંબોડો કરીને એ ગોલ ગોલ ફેરવી દેવા નાના નાના સ્ટિકરસ લગાવી દેવાના પછી તો આજકાલ તો પેલું બી નહી ચાલ્યું પેલા બટન વાળા સ્ટીકર્સ સ્ટોન સ્ટીકર્સ આવે છે. છે માથે લગાઈ દેવાના એ બી બવ સરસ લાગે.
અચ્છા એવી છે
હા એ બી છે. બધું છે સાઈલ થી લઈને જે એસેસરીસ એરીસ થી લઈને કપડાં કપડાં થી લઈને બધું જ છે અમર જો પલ ભી મળી જશે. આજ કલ તો નવો રિવાજ ચાલ્યું. છે પેલું જે બુટ હોય ને બુટ શૂઝ કેહેવાય એમાં તમે જે કલરની ચણ્યા ચોડી સીવડાવો ને એક કલરની મતલબ બૂટ ને બી તમે કાપડ ચડાઈ ચોંટાડી શકો. કટિંગ કુટિંગ કરીને. હા, અમારા જોડે એનું એક પેલું ક્રિએટર બી છે. એ તમને બનાઈ આપે ખાલી શૂઝ તમારે લાવાના રે વ્હાઈટ કલર ના.
ચલો એ તો ચલો. મારા છોકરીના જૂના શૂઝ ભી છે. એના તો એમ તો ખરાબ. બંધ થઈ ગયા છે, તો એના પર ચોંટાડી ને પછી દેખાય? મતલબ નીચે થી દેખાશે તો નહીં, ના કે આવું?
ના ના, એ તો બધું કવરઅપ કરી દેશે. આપડા જોડે ક્રિએટર. છે તો બધું કરી આપે આપણને. એટલે જ એને બધું આવડે છે, બધું શીખ. એ છેન ફેશન ડિઝાઇન નું કરે છે એટલે એને આવડે છે. બધું એ આવું બધું કરતો રેને પાછા એના. પેજમાં જોઈ ને જોજો, બહું બધું. બધા લાઈક્સ છે, ફોલોઈંગ્સ બી બઉુ છે. લાખ ઉપર તો ફોલોઈંગ જાય છે એના.
તો કંઈ નહીં, તો પછી હું એક કામ કરી. મારે તો તમારે ત્યાં વિઝિટ કરવું જ પડશે. પછી ના એક તો શું મને આઈડિયા બી મળી જશે અને આગળ બી ચલો. છોકરી ના તો મતલબ બેબી ને તો છે જ ને, પણ આગળ અમારા બી બહુ પ્રોગ્રામ હોય ને. પછી તો મને ગમ્યું ને, તો હું તમારા ત્યાંથી જ. મતલબ તમે તો ફોન પરથી બી ઓર્ડર પછી તો લઈ લેશો.
હ હા, પછી આવે ને, જરૂર નહીં પડે. ખાલી સાઈઝ અપાવું પડશે. કે ઓર્ડર તો ફોન પર. લઈ લેવા.
જો સાઈઝ બી હું આ જે હમણાં જેમ કે આપી જઈશ, મારો બી આપી જઈશ. એટલે શું કે મારે આવો નહીં? પણ એને ફેબ્રિક તો હું ફોન પર જ તમારા જોડે પૂછી લઈશ, વિડીયો કોલ પર જોઈ લઈશ. કંઈ સારું લાગે એ પસંદ. કરી લઈશ. પછી હું. હા, જે ગમે એનો તમે મારા નાપ નો ડિઝાઇન વગેરે તમે મને થોડું સજેસ્ટ કરજો. એટલે હું એ ડિઝાઇન સીવડાવી લઈશ. પછી ખાલી મારે કલેક્ટ કરવા આવું. પડે. બસ.
ખાલી લેવા આવું પડે ના ના આજકાલ તો પેલું શું કહેવાય અરે? પોર્ટર બી ચાલી ગયું છે ને હવે? પોર્ટર કરી દેવાનું ને?
પોર્ટર બીચાલુ. થઈ ગઈ, ચલો સરસ. તો પાઈ તો ચલો તો પઈ હું મારે. તો એ સારું, ને? પછી હું તો એવું જ કરીશ.
હમ ફોન પર તમે મને બધું સાઈઝ ને બધું આપી દે જો કાપડ કયું લેવું છું બધું ડિસાઇડ કલર વલર ડિસાઇડ કરી દેજો
હા અને શું કે ભાઈ હા એ ના અને એસેસરીજ ભી મારી તમારી જોડે જ બધું મળી જશે એટલે મને આવવાની જરૂર જ નહી પડે ને માર્કેટ ફરવાની જરૂર
એજ ને પછી પોર્ટર છેલ્લે આ એન્ડ પપોર્ર્ટર જ કરી દેવાનું
એજ એજ કઈ નહી તો પછી હું વિઝિટ કરું જલ્દી તમારા
હવ ચોક્કસ ચોક્કસ ક્યારે આવશોકો તમે મને
હા બસ હું તમને કઈશ હમણાં બસ માર બેબીનું પ્રોગ્રામ જોવુ ને પછી હું તમને કહું હે ને સારું સારું ચલો ઓકે સારું જય શ્રી કૃષ્ણ હા